હલો કેમ છો?
હલો.
હલો.
હલો હા બસ મજામાં. તમે કેમ છો?
બસ એકદમ મજામાં શું ચાલી રહ્યું છે?
બસ શાંતિ ચાલી રહી છે બીજું તો બસ વિચાર કરી રહ્યો છું થોડું બઉુ.
શ શેના કાંઈ નહીં બસ હું એમ જ ફ્રી હતો તમે કીધું લાવો વાત કરીશું શું ચાલી રહ્યું છે શું કરે છે. શું સેના વિચાર ચાલી રહ્યા છે તમને?
અરે એમાં એવું છે કે બેનનો જે છે ને તે હમણા મતલબ સાડા ત્રણ વર્ષમાં થઈ ગયો છે. તો મારા બેન એવું કે છે કે હવે આપણે એને સ્કૂલમાં મૂકીએ. તો એના વિશે થોડું વિચાર કરી રહ્યો હતો કે કઈ સ્કૂલમાં મૂકવું છે. શું છે શું નહી કેવી રીતે ગ્રોથ કરાવો છે એનું. આગળ શું જ ડિસિઝન તો મેં મારી બેન સાથે થોડી ચર્ચા કરી. અને મારી બેન મને ક હતી કે આપણેે સ્કૂલમાં અમને મૂકી નોર્મલી પછી આપડે વિચાર કરીશું શું છે શું તો મેં કીધું કોઈ એક્ટિવિટીઝમાં મૂકી દઈએ સ્કૂલ કરતા. મે કીધું સ્કૂલ સાથે સાથે એક્ટિવિટી બી કરતો રહેે તો બેટર રહેશે.
ના સાચી વાત છે. તો શું કન્ક્લુઝન પર આવ્યા કોઈ કઈ આગળ વધી વાત
કન્ક્લુઝનમાં તો એવું મેં વિચાર કર્યું કે કોઈ સ્પોર્ટ્સ એકેડેમીમાં જોઈન કરાવ દઈશ નાનકડી એમાંથી થોડુંક એનું ફિઝિક કલી અને હેલ્થ મતલબ થોડું સ્ટ્રોંગ બને એના માટે અને બીજું કે આપણ કોઈ ક્લાસીસ મતલબ ક્લાસીસ વગેરે નહી પણ ખાલી નોર્મલ પ્લેસ એ એટર જો જાય અને નોર્મલ એજ્યુકેશનુ નામમાં બેઝમાં મળી શકે કશું. એક અહ એક હેબિટ પડે ને રોજ સ્કૂલ જવાની માટેની કેવી તો એવી હેબિટ પડે એના માટે સ્પેશિયલ ખાલી સ્કૂલ્સ સર્ચ કરી રહ્યો છું. કે કઈ સ્કૂલમાં મૂકવો છે આપડે એવું તમને કોઈ આઈડિયા હોય અને તમારું કોઈ સજેશન હોય કે શું કરે એ એમના એજ પ્રમાણે. તમને કઈ એક્સપિરિયન્સ હોય કે તું મને ગાઈડન્સ આપો થોડુંક.
એજ પ્રમાણે આ વસ્તુમાં તો મને આટલો એક્સપિરિયન્સ કે કોઈ એવો ખાસ અનુભવ તો નથી. પણ હા મારું માનવું એવું છે કે રમાં આપણે ભણતર સાથે રમત અને સ્પોર્ટ્સ પણ જરૂરી છે કે ભણતર તો ભણવા માટે છે નોલેજ પ્રાપ્ત કરવા માટે શિક્ષા પ્રાપ્ત માટે છે પણ સાથે-સાથે સ્પોર્ટ્સ પણ જરૂરી છે સ્પોર્ટ્સથી શું થશે કે અહ બાળકોનું અહ માનસિક અને શારીરિક બંને અહ શનો વિકાસ થશે. એના સિવાયનો હું તમને એક પ્લસ પોઈન્ટ આપું તો એનામાં ડિસિપ્લિન નામની વસ્તુ આવશે. અને એક વસ્તુ છે કે સેલ્ફ ડિસિઝન લેતા પણ શીખશે કે સ્વ પોતાના રીતે અહ કોઈપણ નિર્ણય લેવામાં અહ આમ પાછળ હટશે નહીં. અને પોતાનું એક મનોબળતા કે એક આપણે કોન્ફિડન્સ જે કહીએ કે એનો એ પણ વધશે અને એક બાળક જે છે એનું અહ સંપૂર્ણ રીતે અહ વિકાસ થશે. જેમ કે આપણે અહ શારીરિક રીતે બી ગણો અને માનસિક રીતે પણ ગણો અને એનું નેટવર્ક પણ બિલ્ડ થશે કે લોકો અલગ અલગ લોકો છે અલગ અલગ માનસિક તાના અહ છોકરાઓ પણ મળશે અને છોકરાની વૃદ્ધિ માટે ખરેખર સ્પોર્ટ્સ પણ જરૂરી છે તો તમારો જે તમે જે વિચાર કર્યો છે. કે અ તમે અહ એને સ્પોર્ટ્સના ક્લાસીસમાં પણ અટેન્ડ કરાવવા માગો છો ને ભણતર માટે પણ સ્કૂલમાં કે નર્સરીમાં તમે એને એપોઈન્ટ કરવા માગો છો. તો એડમિશન લઈ લેવાય અને સાથે સાથે અહ સ્પોર્ટ્સમાં પણ લઈ લેવાય. તો હું એ જાણવા માંગુ છું કે તમે કોઈ આમ અહ ચોક્સ કોઈ રમત કે કોઈ અલ એક સ્પોર્ટ્સને લઈને એના ક્લાસીસ નક્કી કરવાના છો કે તમામ સ્પોર્ટ્સને ધ્યાનમાં લઈને
એલે મારું મારું કેવુ છે કે જે મલ્ટીપલ ટાસ્ક, મતલબને મલ્કી મલ્ટીપલ સ્પોર્ટસ હોય ને ત્યાં એવી એકડમીમાં મૂકવું છે, એના બે ત્રણ રીઝન છે. કે જો અગર આપડે એમાં મૂક્યું ને આપડે તો એની જે સ્કૂલ સ્કીલ્સ છે તે બહાર આવશે પછી, કે કઈ સ્કીલસમાં એ આગળ વધી શકે છે. એ જાત્તે ડિસાાઈડ કરી શકે છે, અગર મેં એને ખાલી ક્રિકેટ એકેડમીમાં મોકલ્યો તેના મગજમાં ખાલી ક્રિકેટ જ છપાઈ જશે પછી, અને અગર જો મે એને મલ્ટિપલમાં મોકલ્યો તો એનું જે ટેલેન્ટ છે એકચુલ એ બહાર આવશે, એનામાં શું ટેલેન્ટ છે આપણાને ખ્યાલ નહી હા, અમના એને બી ખ્યાલ નહીં, ટેલેન્ટ શું છે એનામાં, બટ એની જે અહ ફેવરેટિઝમ જે વસ્તુમાં આવશે એની જે એક્સાાઈટમેન્ટ હશે, જે વસ્તુમાં, અગર એઓ જે વધારે કરે સે! તો મને એવું લાગે છે કે એ એના મા ગ્રોથ માટે બેટર રહેશે, મારું એવું માનવું છે.
બરાબર.
એના માટે, બાકી મારો તો એવો જ મોટીવ છે કે સ્કૂલે, અમના સ્કૂલમાં મુકાવા કરતા એટલે મને જે જ્ઞાન મળ્યું છે બધી વસ્તુ હા, નોર્મલ બેઝિક એજ્યુકેશન અમના આપવું જરૂરી છે ત્રણ સાડા ત્રણ પછી. પન મારું તો માનવું એવું છે કે પાંચ વરસ સુધી એને ખાલી, મતલબ એના જે ફિઝિકલ એક્ટિવિટી પ્રમાણે જે કરી શકતો હોય એજ કરે તો બેટર રહેશે. કે તોન વરસથી આપણે અગર એને સ્કૂલમાં મૂકી દીધો તો પછી અમુક વસ્તુ પઇ અમુક સ્ટેજ ગ પર ગયા પછી એ ફિઝિકલ એક્ટિવિટી ની ગરે, ખાલી જે મેન્ટલી એક્ટિવિટી કરવાની છે એની એ જ કરશે, ફિઝિકલ એક્ટિવિટી નહી કરે. તો મારું તો માનવું એ છે કે એને પાંચ વરસ સુધીને એને જે કરવું હોય એના મનથી એને છુટ્ટો છોડીને એને જે રમવું છે રમવા દો. માટીમાં રમવું છે, જમીન પર રમવું છે, રમકડા જોડે રમવું છે, ખીલું ક્રિકેટ બેટ જોડે રમવું છે, જે રમવું ઓય તે રમવા દો, પહી પાંચ વરસ પછી એને અગર પાંચ વરસ ન થાય, પછી એને સ્ટડીઝ માટે એને ફોર્સ કરાય આપણાથી તો એ બેટર રે, મારે એવું માનવું છે, પણ હમનાની જનરેશનને બધું એડવાન્સ કહી શકાય ને, એવું છે બાકી મારા ફેમિલી એ તો મને જયારે સ્ટડી સ્ટડી કરવા મોકલ્યો તો, જયારે મે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હતો ને ત્યારે હું આઠ વરસનો હતો. મારું વીસ વરસ પૂરા થ્યા, ત્યારે મેં ટ્વેલ્થ પૂરું કર્યું તું. એ એ હિસાબે છે. તો અવે આપણી જનરેશનને આ જનરેશનમાં બઉ બધો ગેપ છે. તો અમનાની જે જનરેશન એવું જ વિચારે કે મારો છોકરો વહેલો વહેલો સ્કૂલે જતો રે, વહેલો વહેલો ભણવાનું ચાલુ કર નાખે
બરાબર.
જેટલા માટે, પેલ્લેના જમાનામાં એવું જ હતું કે થોડું સ્ટડ કે આટલા વરસ સુધીન તમારો છોકરો ઘરે જ રહેશે આટલા વરસ કૂલ માં એડમિશન જ નતુ મળતું, પેલ્લી છેલ્લી વાત કહું ને તો જયારે મેં એડમિશન લેવા ગ્યો તોને તો પેલા એક અનોખી રીતે આમ તો ચેક કરતાતા કે આ પાંચ વર્ષનો થયો છે કે નહી થયો એ કેતા કે હાથ કાને અડે છે કે નઈ અડતા. જો કાને ની અડ્યા તો કે કે એડમિશ્ ની આપે કાને અડશે તો જ એડમિશન આપશું. એવી રીતે ચેક કરતા ના, એટલે મેં ગવર્મેન્ટ સ્કૂલમાં એડમિશન લીધુંતું ને તો ત્યાં આગળ મારી જોડે એક વાત આવો કિસ્સો બન્યોતો એટલે મને યાદ છે, આઈ થિન્ક સો બે હજાર બે હજ ચાર કે પાંચ ની વાત છે આઈયા
હા હા
ત્યારે મેં ગવર્મેન્ટ સ્કૂલમાં ગ્યોતો અને મેં કીધું કે મારે એડમિશન જોયે છે તો મને આવીતા આવ્યું હતું કે મતલબ જે પ્રિન્સિપલ હતા ને એમને મારી જોડે આવું આવી રીતે એક રમુજી કિસ્સો કરો મન કે કે હાથ ઊંચો પર પછી મેં હાથ ઊચો કર્યો પછી મન કે કે કાને અડાય તો મેં કાને અડાયોને તો અડ્યો નઈ. તમારી મમ્મીને કે કે આનું એડમિશન આ વર્ષે નહી થાય આવતા વર્ષે થશે તો મને એક વર સ એડમિશન નતુ મળ્યું પછી મેં એ એક વરસ બાલવાડી કે ને આંગણવાડી કે પ્લે સેન્ટર જેવું આવે, ત્યાં જ કર્યું હતું તો એના માટે તો હવે હવેની જનરેશન માટે એવું નહિ હવે તો કોઈ બી ત્રણ વરસનો છોકરો બી મતલબ જુનિયર સિનિયરમાં જતો રહે છે મેં છે.
હવે અ અત્યારે ગુજરાત સરકારના નિયમ પ્રમાણે કેવું છે કે છોકરો જ્યાં સુધી અ પાંચ વરસનું ન થાય ને હવે પહેલા આપણે કેવું હતું કે આપણે જયારે ભણતર ભણતા હતા ત્યારે અ એવું આવતું હતું કે લોઅર કે જી પછી એક સ્ટેપ આગળ હાયર કે જી પછી એક સ્ટેપ આગળ પહેલું ધોરણ.
હમ
પછી બીજું એવી રીતના ચાલુ હતું. અને મેં તો મારુ એડમિશન મને મારા ઘરના લોકોએ ક્યારે કે ત્રણ વર્ષ નો હતો ને ત્યારે મને લોઅર કે જીમાં દાખલ કરાવી દીધો હતો અને પાંચ વર્ષની ઉંમરે મેં પહેલું ધોરણ કરી નાખ્યું હતું.
એવું છે.
હવે એના ગુજરાત સરકારના નિયમ પ્રમાણે કેવું છે કે ચાર વર્ષનો થાય ત્યારે એને લોઅર કે જીમાં એડમિશન મળે.
હમ
પાંચ વર્ષનો થાય ત્યારે હાયર કે જીમાં મળે. છ વર્ષનો થાય તો હાયર કે જી પછી એ લોકો પેલામાં દાખલો નઈ અપાવતા પણ બાળવાટિકા કરીને એક નવું ધોરણ એડ કરી દીધું છે.
અચ્છા
અને બાળવાટિકા પછી એ લોકો એમાં એ ક્ઝામ લેવાય અને આર ટી ઈના જે ફોર્મ ભરાય સા સરકારી અ જે
હા
હા, યોજના છે એના ફોર્મ ભરાય જેથી બાળકોને અહ અં વિના મૂલ્યે શિક્ષણ પ્રાપ્ત થાય.
એવું.
હાં પછી એ સાત વરસનો કે આઠ વરસનો થાય ત્યારે એને પહેલાં ધોરણમાં દાખલો મળે છે તો હવે એજ્યુકેશન પેલે એવું હતું કે જયારે બાળકો અ સત્તર વર્ષના હતા થઈ જતા તા ત્યારે એનું અ બારમું કમ્પ્લીટ થઈ જતું હતું પૂર્ણ થઈ જતું હતું અને અઢારમું વર્ષ જ્યારે હતું ત્યારે એ લોકો કોલેજ કરતા હતા અને એકવીસ થી બાવીસ વર્ષની ઉંમર સુધીમાં એ લોકો ગ્રેજ્યુએટ પણ થઈ જતા તા. પણ હવે એવું થશે કે અઢાર વર્ષની ઉંમર સુધી એ લોકો પોતાનું હાયર સેક ન્ડરી જેમ કે બારમું ધોરણ કમ્પ્લીટ કરશે એના પછી એ લોકોને કોલેજમાં એડમિશન મળશે.
એવું છે.
શિક્ષણમાં પણ ઘણું ખરું અ બદલાવ આવ્યો છે પ્લસ બીજી વસ્તુ હું કહીશ કે આપણે જે ટાઈમ પર ભણ્યા હતા એ ટાઈમને આ ટાઈમથી સરખાવવા જઈએ તો શિક્ષણનું મહત્ત્વ બો વધ્યું છે અને શિક્ષણ થોડુંક ખર્ચાળું પણ બન્યું છે થોડું તો નહીં પણ હું તો કહીશ કે ખૂબ જ ખર્ચાળું બન્યું છે. એ વાત સમજી શકાય કે ત્યારનો સમય હતો અને આપણે ઇન્ફ્લેશન ગણવા જઈએ અને આ વર્ષોને ગણવા જઈએ તો એ વધવાનું જ છે. પણ જેટલું વધવું જોઈએ એના કરતાં પણ મારા ખ્યાલથી ખૂબ જ વધારે પડતું જ છે. જેના કારણે અ મિડલ ક્લાસના લોકોને બઉ જ તકલીફ થાય છે ગરીબ લોકો જે છે એ પોતાના અ છોકરાઓને કે પોતાના બાળકોને અ શિક્ષણ અ પ્રદાન નથી કરી શકતા કે એ લોકો નથી રાખી શકતા.
સાચી વાત છે અને શિક્ષન બઉ જ મોંઘુ થઈ ગયું છે તમે જે કીધું સાચી વાત છે. મેં અમને નોર્મલી મારા ભાઈના મતલબ મારી બેન છોકરા માટે પૂછવા ગયો હતો તો ત્યાં આગળ મેં નોર્મલી પૂછ્યું તું એમને જે મને ફીસ કીધી પ્લે સેન્ટરની મતલબ પ્લે સેન્ટર જ કહી શકાય ત્રન વરસનું જ એટલે જુનીયરમાં પન ન નખાય એને તો પ્લે સેન્ટરની ફીસ એલોકો એ મને પાંત્રીસ હજાર રૂપિયા કીધી. એટલા માટે હાં એટલે મેં કીધું મેં કીધું વધારે જ કંઈક છે આ તો પછી મેં કીધું એજ્યુકેશન બઉ વધારે જ મોંઘું છે. હા એડમિશન લેવું તો પડશે એતો નોર્મલ છે પૈસા તો જોવાય નઈ તો બી હમે વિચારીએ છે આગળ શું છે શું નઈ
તો હું તમને સાચું કહું ને કે હું જયારે અ અ દસમાં ધોરણમાં હતો ને ત્યારે મારી ફીસ પચીસ હજાર રૂપિયા હતી. એ આજથી બાર પંદર વરરસ પહેલા અને આ વસ્ તો જોઈને મને એમ થાય છે કે ખૂબ જ અ શિક્ષણ મોંઘું થઈ ગયું છે. તો પણ અ જો તમને કંઈ અ સલાહ સૂચનની જરૂર પડે જ્યારે એડમિશન લેવા જાવ તો તમે મને જરૂર થી કોન્ટેક કરજો અને હું તમારા સાથે આવીશ અને આપડે જઈ આવશું.
ચોક પાકું જોઈશે જ મને સલાહ સૂચન તો આ વસ્તુમાં કારણ કે અમના નું એજ્યુકેશ સિસ્ટરને જે સ્ટડી કરી તી એમાં તો ઘનો તફાવત છે. તો મને જયારે બી જરૂર પડશે હું તમને પાક્કું કનેક્ટ કરીશ.
ચોક્કસ તો તમારી સાથે વાત કરીને મને ખૂબ જ મજા આવી અને હું તમારા ફોનની રાહ જોઈશ. તો ફરી પાછા મળશું આપણે અને એડમિશનનું આપણે આગળ વધારશું.
પાકું આપડે મળીશું અને તમે મને જે સલાહ સૂચન આપ્યા એ બદલ તમારો ધન્યવાદ.
તમારો પણ ખૂબ ખૂબ આભાર.
થૅન્ક યૂ.